હા બોલો. જય શ્રી કૃષ્ણ.
હમ્મ.
ગુડ મોર્નિંગ.
શું કરે છે?
કઈ નહી બસ આ ઊઠીને ચા નાસ્તો કરીને બેઠા. તમે શું કરો છો?
કામ પતાવીને બેઠા અમે તો સવારે જલ્દી ઉઠીએ છે ને.
હા.
હમ
કઈ નહી હવે
ની એટલે ફોન કરો છો તમે? મારે તો બિઝનેસ કરવો છે. કઈ મહેેશભાઈ તો
હા તમારી પાસે તો બધું બહુ આઈડિયા છે. જેમ કે અત્યારે તો જેટ જી પી ટી ગૂગલ જેમીનાય એ બધી એટલી ટેકનોલોજી છે ને એ આઈ ની હેલ્પથી તમે કેટલા બધા બિઝનેસ કરી શકો છો. જો તમે ચટ પી ટી પર નાખશો ને કે બિઝનેસ આઈડિયાસ ફોર હાઉસ વાઈફ. કા તો બિઝનેસ આઈડિયા ફોર વુમન. તો ત્યાં આગે તમને એટલા બધા આઈડિયાસ આપી દેશે ને ઈમેજીસ સાથ થે અને વિથ ડિટેલ કે તમે આ આ વસ્તુની જરૂર પડશે. તમે આવી રીતે આ બિઝનેસ કરી શકો છો. પછી તમને તમને એને એક્સપાન્ડ કેવી રીતે કરી શકો છો? બધી જગ્યાએ કેમનો એને વધારી શકો? પછી તમાર બીઝનેસ ને જેમ કે અત્યારે ગોરી વ્રત આવે છે તો તમે છોકરી ઓ માટે તમને એ લોકો તો છોકરીઓ જ્વેલરી કેટલી ગમે.
હા હા.
તમને આઈડિયા તો હશે જ ને?
હા એ તો બધી ખબર છે.
હા તો કે એનો આઈડિયા એ જ્વેલરી લાઈન તમે વેચીને બિઝનેસ કરી શકો છો. પછી તમે એક હાઉસવાઈફ છો તો તમને તો કુકિંગ કેટલી ફાઇન આવડતી
હા ખ
તમારે ત્યાં કોલેજીસ હોય પછી. સ્ટુડન્ટ હોય તે લોકોને તો ઘરનું ખાવાનું કેટલું યાદ આવીશ.
એ હા હ બીજું હ ઘર બ એઠ હા.
ઘર બેઠા પણ ખરો ને એ તમારી વાતો સાંભળો તમે ટીફ સ્ન સર્વિસ પણ ચાલુ કરી શકો છો ને પછી તમે પીટીને પૂછશો ને ગૂગલ જમીનેને યુટ્યુબ પર અત્યારે છે ને હેન્ડમેડ બધી વસ્તુ બનાવાનો ધંધો બહુ ચાલ્યો ઊન હોયને ઉન એના પર્સ એની પેન એનું પગ્લુ તોરણ એ તમારા હાઉસ વાઈફ માટે તો એક બેસ્ટ આઈડિયા છે. ચોક્કસ અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને તો તમારો બિઝનેસ બહ જ ચાલે.
હમ્મ.
અને તમે જેટ જીપીટી પર જોશો ને તો તમને અલગ અલગ એટલા ઇનોવેટિવ આઈડિયાઝ ને એટલા મસ્ત ફોટોસ સાથે મળશો ને તો તમારા માટે ઈઝી રે હા અત્યારે એનો તો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે એક પાઈપ ક્લીનર એ એનો પણ એનાથી ન બધું વસ્તુ બન
હ બેને ત બધું જોઈએ આપડે ત્યાં વતુ તું છે એમ.
અને એકલું એવું નહ કે તમાર બિઝનેસ લઈને બેસી ગયા ફરી તમાને એમ તો થાય ને. કે મારે પ્રોફિટ કેમનો કમાવો હવે પછી લોકોમાં એડવર્ટાઈઝમેન્ટ એને કરવાની તો એઆઈ ની મતલબ એડવર્ટાાઈઝમેન્ટ પણ બહુ જ સરસ ર હત કરી શકો છો બધા સુધી પહોંચાડી શકો છો હા. અત્યારે સોશિયલ મીડિયા ના જમાનામાં તમે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર તમારી પોસ્ટ બનાવી ફોટો મૂકી શકો છો રીલ બનાવીને મૂકી શકો છો.
હા પણ એ બરાબર પણ આપડે પણ એટલું ભનેલાય નથી.
હા એ વાત તો ખરી છે તો પણ તમે એટલે ભણેલા નથી ને પણ તો પણ તમારા જેવા લો એ આઈ બહુ ઈઝી છે તમે શીખવા જાવ તો એટલું બધું હાર્ડ પણ નથી તમારા ઘરમાં તમારો ડોટર હશે તમે તેને પૂછજો અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને તમને એક મિનિટમાં કોઈ વસ્તુ સર્ચ કરવી હોય ને તેનો સેકન્ડોમાં તમને આન્સર આપી દે છે. તમારે કઈ પણ જવું હોય ને ટ્રાવેલિંગ કરવી હોય ને તો તને એના માટે પણ કઈ લાઈવ જઈને બધું બુકિંગ કરવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ હોટલ એ જગ્યાની લો કેશન એ કઈ જગ્યા એ હોટેલ છે. પછી ત્યાંનો ફેમસ ફૂડ શું છે? તમે ત્યાં આગળ કેમના બધે દૂર દૂર ટ્રાવેલિંગ કરશો એ બધી ફેસિલિટી તમારે જોવી હોય ને તો ઓનલાઈન ગુગલ પર ગૂગલ છે એપલ છે જીપીટી બધી તમને ડિટેલ્સ મળી જાય છે અત્યારે એટલી બધી એ આઈ આપણાને હેલ્પફુલ છે ઓનલી બિઝનેસમાં પણ નહી. તો મને હેલ્થ રિલેટેડ પણ કોઈ વસ્તુ જાણવી હોય ને તો તમે સર્ચ કરી શકો છો. કે તમે હેલ્ધી કયું ફૂડ ખાઓ તો તમે હેલ્ધ રહી શકો તમારે યોગા કરવા માટે અત્યારે જીમ જવાની પણ જરૂર નથી તમે ઘરે બેઠા પણ ફોન માંથી જોઈને યોગ યોગા પણ કરી શકો છો જેથી તમે ફિટ રહી શકો છો. ઈવન તમારે હવે કોઈ વસ્તુ પણ પરચેસ કરવી હોય ને તો પણ તમારે શોપ પર જવાની જરૂર નથી તો તમને આઈડિયા જ હશે જ
હા એ તો ઓનલાઈન થઈ જાય છે.
હઅ ઓનલાઈન તમે બધી વસ્તુ મં-મંગાવતા જશો ને ઓર્ડર
હા હા મારી શું એ કરે શે ને
હા અને ઇવન એવું ની કે કપડા ક્લોથસ જ
હા છે કછી ખાવાની વસ્તુ છે એ અમુક વાર કર છે.
હા તે બધું ટેકનોલોજી જ છે ને
અતાર તો વરસાદ પડે છે એટલે વધારે જોવી પડે
હા એ તમારી વાત સાચી એટલે એક બિઝનેસ આઈડિયા જ છે એક જાતનો તમે ઓનલાઈન પણ બધી વસ્તુઓ મૂકી શકો છો. તમે કે તમારી ડોટર તમારું બધું ઓર્ડર કરે છે ક્લોથ્સ બધું તો તમે જે તમે બિઝનેસ કરો ને એ બધ તમે ઓનલાઈન મૂકી શકો છો.
હમ્મ.
એટલે તમે કેટલી વખત કેટલી બધી રીતે અર્નિંગ પર કરી શકો છો બધા બહુ સોર્સીસ છે.
સારું આ આટલું સમજાયું તું તમે હ
હા પણ હું તમને અ બીજું પણ કઉ છું. એકલો આમાં જ નહી બધી બહુ રીતે તમને એ આ યુઝફુલ સઈ થઈ શકે છે. જેમ કે બિઝનેસમાં એજ્યુકેશ
આપન કઈ કામ હોય કઈ નાખ સવ સમજાતું હોય કે મારા ડોટર ને તો મેં હું તમને ફોન કરીશ તમે સમજણ પાડજો
હા કેમ ને પાડું પાડીશ જ ને. અત્યારે તો પન, અત્યારે તો પન તમારી ડોટર સ્ટડી કરતી હશે ને, તો સ્ટડીમાં પણ બહુ જ યુઝફુલ હોએ એ. આઈ. તો કેમ કે હું પોતે કોલેજ ટુડન્ટ છું ને હુ પોતે અમે ચેટ જીપીટી નો એટલો યુઝ કર્યા છે ને કે અમને સર ટીચર અમાર મટરિયલ ની પણ જરૂર નથી પડતી. ઓ કોઈ પણ અમને રિપોર્ટ બનાવવા માટે, કોઈ પણ અસાઈનમેન્ટ લખવા માટે આપે ને તો પણ અમે તરત ચેટ જીપીટી જ કરી રહ્યા છે અમને એકદમ ઝડપી એટલો આન્ સર મલી જાય છે ને એ માણસ ની જેમ એક કામ કરે છે માણસની જેમ વિચારે છે ચેટ જીપીટી. એક એવો એક ટૂલ બનાવામાં આવ્યો છે. એટલે આ જેટલી ટેકનોલોજી યુઝફુલ છે, એટલી હાર્મફુલ પણ છે.
એવું જ નહી કે ખાલી એના ફાયદા જ છે. જો તમે ગુસ્સે ચેટ જીપીટી ને પૂછો ને તો, તમને એની એવું પણ શીખવાડમાં આવ્યું છે કોઈ કોઈક ગુસ્સેથી પૂછે ને, તેને રિપ્લાય પણ કેવી રીતે આપ ઓ હમ્મ એને લોકો એ એવું બધું એમ એનામાં વિકાસ કર્યો છે અત્યારે તો સ્કૂલ
ફોનમા લે છે.
હ એજ ને. અત્યારે તો ફેક્ટરીમાં પણ આ એમ્પ્લોઈઝ ની જરૂરત જ નથી પડતી. એક તમે એક એક કમાન્ડ આપો તમે, મશીનમાં અને બસ. જાતેતે જ બધું કામ થતું જાય. અને એ બી ઝડ. માણસ કરતા પણ ઉધરણ.
પણ અહિયાં કેવ આ બાજુ બ થોડું ઓછું ચાલે છે. સીવાનું તો.
હા! તો એજ નઈ તમે સીવી સીવીને ઓનલાઈન મૂકી શકો છો. જેમ કે તમે વોટ્સઅપ પર સ્ટેટસ ચઢાવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને. પછી અત્યારે તો બધા ઈન્ફ્લુએન્સર બ્લોગર બધા કેટલા બધા છે. તો તમે એમની સાથે રીલ ચઢી શકો છો. એટલે લોકો જોવાય એમને ખબર પડે. કે આ અહીયા આગળ આપડા એરિયામાં. આમ બેના કરે છે. તો પછી તમને એટલી એવી રીતે ઓર્ડર. પણ મળી શકે છે. હા તમે અલગ અલગ કપડાં નું તો અત્યારે બધાને બહુજ શ બધું સીવડાવાનું, કસ્ટમાઈઝ કરવાનો શખ હોય છે હા. અત્યારે જેમ કે નવરાત્રી પણ આવે છે. એ માટે તમારા ચણ્યા ચોલીઓ પણ બધા સીવડાવવાનો ઓર્ડર આપી શકે છે.
હ અ થોડી પણ આવા. અમુક લોકો કેવું દુકાનોમાં જે આપડે ભાવ કહીએ ને એ ભાવ એમને પોસાય.
નહીં. એ લોકો મોટી મોટી શોપ હોય ને. ત્યાં લોકો જઈને લે એવું.
પણ જેમને પોસાઈ આવે ને તમારી સાથે. તમે એ બધું ના વિચારો ને. તમે તમારો એક્સપાન્ડ કેમનો કરવો છે બિઝનેસ એ. વિચારો ને એકલી ચણ્યા ચોલી શું લોકો ફિટિંગ થોડું થોડું બ્લાઉઝ બધું સીડ આવે તો પણ. નાનેથી મોટું થવાય ને.
હ સાચી વાત કીધી
તો તમા માટે ઘરે તો મશીન છે તો તમા જોડે એક બેસ્ટ બિઝનેસ કરી શકો છો તમે બધું સીવા નો ત- તમને આઈડિયાસ કેટલા મળી ગયા હશે ને મેં કીધું તો
આમ તો થોડું થોડું ફોન માં જોઈ ને બધું શું થોડું થોડું પર્સે
રિવ્યૂઝ કરજો
હા એમ એમાંથી યુટ્યુબ પર હા એ બધામાં જોઈ જોઈ ને અમુક વસ્તુ ના આવડે એમાંથીને જોઈ જોઈ ને શીખું છું
હા તો તમે યુઝ કરશો ને તો તમને આવડશે ને બહુ જ યુઝફુલ છે તમને બહુ જ હેલ્પ ફૂલ પણ થશે
હા
હમ
કઈ નહી તમે કો મેં તો તમને કીધું આટલું
તમારા મમ્મી શું કરે છે તમારા મમ્મી શું કરે છે
મારા મમ્મી એક હાઉસવાઈફ છે સારું તો આપણે બીજા નવા ટોપિક સાથે પછી મળીશું આભાર તમારો
સારું સારું થેન્ક યુ